હલો.
હેલો વિશ તને મારી અવાજ આવે છે?
હા મને આવે છે તમારી તમને મારી અવાજ આવે છે?
હા એકદમ બરોબર તને મારી એકદમ બરોબર આવે છે?
હા એકદમ.
ઓકે સારું સારું.
બોલો બોલો શું કરતા તા.
બસ આ મૂવી જોતી હતી હું.
હક કઈ મુવી જોતી ત્યારે ધુલેદર.
ધુરંધર નહી બાકી છે ધુરંદર જોવાની તો.
મેં તો જોઈ. દીદી. જે નવી આય છે પિક્ચર.
હા કેવી છે?
બહુ મસ્ત છે એમાં પણ, રાત્રે જોવાની જ મજા આવે બહુ બધી ફાાઈટિંગ ફાઈટિંગ છે.
બહુ મતલબ આમ એક્શન સીન્સ બહુ સિરિયસ છે કે?
હા બહુ સિરિયસ છે, બહુ મસ્ત છે આમ તો ઇન્ટરેસ્ટ આવી જાય ને તો બહુ મજા આવે, સાડા ત્રણ કલાકની છે.
ઓકે ઓકે.
મારે નેટ મિરલ છે ને એમાં આવતું હતું. તો મેં જોઈ લીધી હતી.
અચ્છા, મારે જોવી છે પણ મને આમ છે કે બહુ મારધાડ ને.
બહમાં આધાર તો છે આમ તો છે. પણ મજા આવે છે એમ.
ખૂબ ખરાબા? બહુ છે.
સુકા છો?
ખોલ બોલ નામ મર્ડર વર્ડર કરવાનું જોય છે.
હા છે ને.
અચ્છા અચ્છા કઈ નહી જોય લયસ. જોઈએ ક્યારે જોવા મળશે. હમમ
હમમ બીજી કઈ મુવી જોઈ તમે લેટેસ્ટમાં
તી ભાસ્કર.
ઓ
તે જોઈ છે ભાસ્કર?
ના નહી જોય ભઈ.
જો સારી છે નેટફ્લિક્સ ઉપર છે.
ઓકે બરાબર.
આ ઓનલાઈન પણ તને મળી જશે.
ઓ બરાબર ના ના અત્યારે તો હું નેટ મીરમ જરી હજુ મારે બાકી છે કાલે એ સાડા ત્રણ કલાકની છે ને તો હજુ મારે સમથિંગ વન અવર ની બાકી રહી છે.
શું ધુરંધર?
ધુલંધર હા ધુલંધર.
સાડા ત્રણ કલાકની છે. તો તારુ વન અવર ની બાકી છે ઓકે.
હા અ હજુ એમાં મેન બધું ફાઈટિંગ હવે થશે તો હવે જોવાનું બાકી છે. કાલે નેટવર્ક ઈસ્યુ થતું હતું ને તો ના જોઈ શકી હું.
બરોબર બરોબર.
હમમ હા સારી છે આમ. તો સારી છે. પણ ધુરંધર વન મેનેજ એ પણ તું જોઈ લીધી ધ રીવેન
વન એ વન નય જોયી. એ તો જોઈ લીધી આવી રીતે ના કેવી રીતે?
અરે વન તો મેં નથી જોય પેલા નઈ ટઈને તો શું જોવાની પણ આ સેકન્ડ વાડી મને સારી લાગી એમ ગમી એમાં બો બધું ફાઈટિંગ ને બધું બો કરે છે.
બરોબર હ અ કેવાય.
પછી લેટેસ્ટમાં તો અત્યારે આજ મુવી જોઈ બીજી તો મેં નહી જોઈ.
હમમ હમમ હમમ તે ભાસ્કર જોઈ. મેં લેટેસ્ટ મૂવી શું જો
તમારું આવાજ લો આવે છે.
મે લેટેસ્ટ હવે આવે છે.
હા હવે આવે છે.
હા લેટેસ્ટ મવી તો કઈ જ જોય છે મને યાદ નથી. આ ભાસ્કર જોતી હતી બસ ખાલી
હમ પણ અત્યારે એક્શન મુવી વધારે આવે
હા એક્શન મવી વધારે આવે અ્ છે પણ આ સારી એક્શન મૂવી છે એકદમ આમ
હા એટલું બધું પણ આવું નહી પેલું નહી હા પણ બહ મસ્ત છે
સ્ટોરી લાઈન પણ સારી છે એની
હા.
અને આમ સ્પાય સ્પાય યુનિવર્સ છે ને તો આમ વોર જેવી નથી. કે કઈ પણ થઈ જાયને. ટટેંકર ઉડી જાય પણ રિતતિક્ર રોશ
ના એવું કશું નથી આમાં.
હા. સારી છે સ્પાય. તે વર્ષ એ મુવી સારી છેઆમાં.
હા. એ વાતે છે. તમે થિયેટરમાં કઈ મુવી જોઈ ગયા હતા લાસ્ટ.
જોમાં કઈ હતી થિયેટર માં.
હા.
હમ. થામા શાયદ થામા જોઈ હતી મેં.
છાવા.
થામા થામા.
થામાં ઓ. કે છાવા પણ જોઈ લીધી.
છાવા પણ જોઈ લીધી.
કેવી લાગી.
છાવા તો બહુ સરસ લાગી થિયેટર પણ જોઈ હતી.
હમ વિકી કૌશલ છે ને.
હા. રડતી હતી ઊ તો.
ઓહ કેમ?
અરે તે છાવામાં રડવું જ આવે ને કેટલી આમ સિરિયસ મૂવી છે.
ઓ.
એ તો વાત છે મેં અર્ધિત જોય. પ જોઈ અને બાકી જોવાની.
તે હજ સુધી અડધી જ જોઈ છે?
હા ઓર દીયોને હાફ એન અવરની જોઈ છે બસ મેં મવી એ છાવા.
હા જોય ને બહુ સારી છે.
હાધુલ અંદર પશે ને પછી છાવા જોઈશ. હમ. મારી લાસ્ટ મૂવી તો સિંગમ રિટર્ન હતી. થિયેટર માં.
બરોબર.
લી અજય દેવન ને પેલું રામાયણ જેવું નહિ સેમ જેવી, રીતે સીતા ને બધું કરે છે એવી રીતે.
કઈ મુવી કીધ હતી આપણા?
સિંગમ રિટન.
સિંગમ રિટર્નસ ઓકે ઓકે.
હા હા. એ જૈતીમ લાસ્ટ.
હમ હ.
હજુ હજુ જોવાની બાકી છે બહુ બધી પિક્ચર્સ. તમે એનિમલ મુવી જોઈ?
હા જોઈ એનિમલ.
કઈ જોઈ હતી થિયેટરમાં?
થિયેટરમાં જોઈ હતી મેં. આ માથું ચડી ગયું મારું. એનિમલ જોઈને, હા પણ એમાં એમ સ્ટોરી લઇન કઈ આમ એકદમ એંગેજિંગ નથી.
હા. સાચી વાત કીધું.
હમ.
આ ધલંધરમાં તો સારી છે મસ્ત એકદમ માલધાર.
હા ધધર સારી છે આ.
હમ.
હમ.
મજા આવે જોવા એવી જ, ઇન્ટરેસ્ટ પડે એટલે થતી જાય એમ એમ.
હમ. એક ટાઈમ બેસી ગયા જોવા તો ખતમ થઈ ને જ ઉભા થઈ ગયા.
બરોબર તમારી અવાજ લો આવે છે.
હવે આવી ગઈ.
હ હવે આવી ગય.
હા અરે આનો થોડો પ્રોબ્લેમ્ છે આમ તો.
અરે યાર હા એજ ને કાલે પણ રાત્રે બહુ નેટવર્ક ઈસ્યુ થતું હતું.
હા. છેસનેટો ક શું ખબર નહી સુ.
એ છે હા. કામ તો કરવું જ પડશે હવે. બોલો બોલો બીજું સુુંકાત હતા.
બસ તે ભાસ્કર જોય છે.
નહી. હા.
હ
એમાં શું છે ભાસ્કર માફ
એ બેંક ન એમ્પ્લોય હોય અને પછી પેલો નહી પેલો હર્ષદ મેહેતા
હા હા હા હા હા
એ એનાથી આમ રિલેટેડ છે ક એકદમ ઇન્ટેલિજન્ટ આપ હોય એ પેલો
ઓ બરાબર છે.
હા આમ સારી છે જોવાવામાં મજા આવશે
ઓહ જોઈસ જોઈસ ચાલોન
હ
મવી જેવી અત્યારે મવીઝ નહી આવતી નહી યાર
હા એ પણ મેં આટલી ઓલ્ડ મુવીઝ પણ નથી જોઈતું મને આ નથી
ઓ મેં નહ જોયું ઓલ્ડ મુવીઝ તો બહુ ઓછી જોઈ છે ઓલ્ડ મુવીઝ
હમ એ પણ પણ ચિજઈ છે,
તમે કઈ કઈ જોઈ છે.
ઓલ્ડમાં કેટલી ઓલ્ડ મુઘલે આઝમ
હા
ઓલ્ડ માં કેટલી ઓલ્ડ મુગલી આઝમ જેવી ઓલ્ડ
મુગલી આઝમ એટલી ઓલ નહી એ પહેલાની
મો હતી નાની હતી ત્યારે પેલી બુધી આવતી ક્યા કૂલ હૈ હમ
હા, હ સાક સાક
હા સાથ સાથ હૈ કભી ખુશી. ગમ.
એ બધી તો જમાં
હું નાઇન્થ યા ટેન્થમાંથી ત્યારે પહેલી વ્ય બે હતી.
કઈ?
સાાવર્યા. રણબીર, રણબીર કપૂરને હા.
પછી પેલી કભી ખુશી કભી જેમ જોઈ છે વિવાહ જોઈ છે.
હમ વિવા.
એ હા એક ભાઈ આશા ભી એવું કઈક મુવી છે એ પણ જોઈ છે.
એક ભાઈ
એક ભાઈ એક ભાઈ આશા કે વિવા એવું કઈક છે.
અચ્છા અચ્છા.
હા એ પણ સારી હોય છે.
બરોબર.
હમ વો બસ એટલી જ જોઈ છે પણ અમુક વાર જો ઓલ્ડ આવતી હોય તો જો લેવાની, પછી તમે પેલી જ જોઈ છે એક અમિતાભ બચ્ચનની પેલી, હા સૂર્યવંશ. હા. પછી પેલી અમિતાભ બચ્ચન વાળી. અ પ અમિતાભ બચ્ચન ની પણ છે. પેલી એમને ત્રણ ચાર છોકરા હોય છે. હા હા. હેલો હા.
અરે મારે ક્યાં જવું છે હું ફોન મુૂક. કુ છું.
હા ચાલો બાય બાય.
બાય બાય.